હલો! બોલો બોલો સુમિતભાઈ. બસ મજામાં જ આહો
એમ છે. શું જમી લીધું?
હાઉ જમી બમીને નિરાંતના બધા દોસ્તારું બેયઠાયાશે.
નિરાંતના ફ્રી થઈને ફ્રેડ જોડે બેઠા એમને?
હા અત્યાંર તો ફ્રી જ હોય ને.
હમ્મ. એવું કેમ આજે બોલો યાદ કર્યા ભાઈને?
હું કે હું કેટલા દીથી ફોન નહતો કર્યો ને જો કમ આજ કરીએ બાકી તો પછી આ કોલેજ નું હાલતું હોય એટલે પછી કઈ યાદ નો આવે એમ લખવાનું ને પછી અસાયમેન્ટ એવું બધું લખવાનું હોય એટલે
અમારેય હમણાં કોલેજ ચાલુ થઈ ગઈ એટલે અમને પ ટાઈમ નથી મળતો અને ફોન કરવાનો સમય જોડે નથી એટલેને પાછું ઘરે હોય એટલે ઘરે ખેતી માં ને કામ હોય પાછો અમારે.
હમ્મ, હમ્મ.
અત્યારે તો વરસાદને ચાલુ થઈ ગયો એટલે ઘર ઘરનું કામ હોય ને ખેતીનું કામ હોય ઘરે હ વાવણી માંડવી કરી એટલે માંડવીમાં સાતી આપવું ને તે બધું કામ હોય ન એ નેદવાનો ને ખડબડ ખુશો ને હોય તેનું કામ હોય ને ત્યા તો કામ હોય જ. વાવણી થઈ ગઈ એટલે અમારે
હમ્મ, વરસાદ આવી
હા વરસાદ તો થઇ ગયો, કેવોક છે તમારે વરસાદ ભાઈ?
અમારે ભાઈ હવે ઠીક ઠીક છે, એટલો બધે કઈ વરસાદ હે નઇ.
એ અમારે તો અત્યારે તો અયા સારો વરસાદ છે.
હમ્મ, ની ઘરે હોય તો ઘરે તો અમારે કઇ હું કે વાડીયું કે એવું હે. તન ચાર વીઘા.
હમ્મ.
એમાં અમારે ત્રણ ભાઈ હોય ને એટલે એક એક વર્ષ એક એક વાર વાવવાનું રાખી દીધું. ભાઈ ને એક વાર વાવવાનું બીજી વાર આ ભાઈ ને એમ. એટલે અમારો વારો તો હજી વાર છે એટલે ક્યાં
હા અમારે તો અત્યારે તો જમીન એકવીસ વીઘા છે એન્ડ જમીન એકવીસ વીઘા છે ને સાત વિઘા નો બગીસો છે ને ચાર વીઘા નો છે એમાં ચાર વીઘા નો બગીસો છે તે એમ સારુ છે એમ કે તે અત્યારે સીઝન એ ચાલું છે અ એક વર્ષ ઉપર જ ને તેને આપીએ ઉધડમાં.
એન્ડ સાત વીઘા નો બગીસો છે તે જે તેના રોપ છે ને તે નાના નાના છે તે લગભગ આવતા વર્ષે થી ચાલુ થઈ જાય કદાચ, આ વર્ષે નક્કી નથી શરૂ થ ક્યાંક ક્યાંક અમુક અમુક ટ્રોપા આવ્યા છે એમાં. બાકી તો પંદર વિઘા શું બગીસો ના લેન ભાઈ.
એવું છે હ.
બાકીનું બાર વીઘા છે એમાં હા આવો આવો ક્યારેક લસી પીવા આવો વાળિયે.
હમ્મ, એની પાહે હું કે કોલેજે થી રજા બજા પડે તો આવીયે નિરાંતમા.
હમ્મ, અહીંયા બાર તે પંદર વીઘા નો બગીચો છે એન્ડ આપડે આવો તો શું ઘટે ભાઈ ઓમ બાર વીઘા છે. તો બાર વીઘા સુટી જમીન છે. એમાં બે વિઘા તો નિરણ છે, બુલેટ ઘાસ છે ને બુલેટ ઘાસ આવે.
હા, હા, હા.
તે બુલેટ ઘાસ બે વીઘામાં છે એન્ડ દસ વીઘામાં મગફળી ને એવુ બધુ કરીએ અને મારા બાપા છે ઓલો પાઠ ખબર આપડે ઓલુ ભણતો?
હા, હા, હા.
તેના ચાર વિઘા જમીન છે તે એના પપ્પા હોટલ માં નોકરી કરે એટલે તેના કોઈ ઘરેથી કોઈ મમ્મી કે કોઈ ખેતી તો ન કરી શકે.
હા હા.
હા એટલે ચાર વીઘા અમે લોકો વાઈએ છીએ એટલે તેમાં મગફળી છે દસ વીઘા છે એમાં અ પડે છે એટલે તેમાં બધીમાં અત્યારે માંડવીનો મગફળી વાઈ દીધીશ.
હમ્મ હમ્મ.
ને અમા અમે આ વખતે વરસાદની વાત નથી જોય અમે લોકો એ આ એ કેવું કર્યું હતું કે અ વરસાદ પેલા આપણે કુવારા પદ્ધતિ આવે ને
હ હો.
ફુવારા પદ્ધતિથી અમે આ વખતે પેલા પાણી પાય જમીનને ને એને વાય દીધું તું પછી તેના માટે થોડોક ટાઈમ થયો પંદર વીસ દિવસ થઈ એટલે તેની પર વરસાદ આવી ગયો એટલે માંડવી અત્યારે તો સરસ થઇ ગઈ છે.
એવું છે.
હમ અત્યારે પેલો વરસાદ આવ્યોને ત મસ્ત થઈ ગય પેલા જો કે વસાડે એમાં વરસાદ નોતો ને
પો
અને તેના કારણે તેમાં અમુક અમુક મગફળી હેને સુકાવા માંડી તી પણ અ વરસાદ થઈ ગયા એટલે અત્યારે તો મસ્ત થઈ ગીઈ બધી મગફળી અને ખાતર બાતરને સુખ સુવિધા સારી રાખ એટલે કોઈ વાંધો નથી આવતો એમાં એટલે તેમાં અત્યારે મગફળીને બધી સારું થઈ ગયું હે. એટલે હવે ક્યારેક ક્યારેક અત્યારે વરસાદ છે તો અત્યારે ઘરે છીએ. બાકી વરસાદ ના હોય તો વાડીનું કામ હોય કોલેજનું કામ હોય એટલે તેમાં બીઝી હોય એટલે કઈ યાદ થાતા નથી. તમે આજે ફોન હામેથી કર્યો ત્યાં.
હું એટલે કોલેજ કિયા કરો તમે.
અમે કેવડી કોલેજ કરું આપણે.
એવું દીવ બાજુ એમ ને.
હમ્મ હમ્મ દીવમાં જ આપણે. કેવડી કેવડીને ઇયા કોલેજ છે ને ગવર્મેન્ટ તેમાં.
હાં હાં હા.
ત્યાં તમે હવે તમે ક્યારે આવાના પાસા.
અમારું તો હવે હું કે ડાયરેક્ટ મારું તો મને કે હાથે તેમાં આવી એ હવે
જાજી બહારથી આવે.
કે હમણે શરૂઆત એ તો પ્રેક્ટિકલ એ બધું હાલે.
હ એવું છે પાછા આવો આવો એટલે આપણે હમણાં વેકેશન વીકએન્ડ ઉપર આપણે ભગોડાને ગઈ એમ પાછા જઈશું ભગોડા કદમીરી બગદાણા હેન ઉસા કોટાળા હેન પાસે જઈશું તમે આવો તો.
હા હા આવીયે જ ને હવે એકવાર ટાઈમ મળી જાય ને એટલે જાઈએ હમ્મ.
તે જાય
દોસ્તાર દોસ્ત
હમ્મ એવું છે. એમ ને આ વખતે આપણે ગઈ એટલે કેવી મજા આવીતી પેલા અહીંથી રાત્ર નીકળી ગ્યા આપણે દસ વાગે.
હા હમ હમ.
એટલે દસ વાગે નીકળી ને સીધા બગુડા ગ્યા હતા બગુડા પોહોચતા આપડે પછી બે સ્ટોપ લીધો હતો સ્ટિના સ્ટોપને એન્ડ બે વાગે ત્યાં ભગુડા પોકી ગ્યા હતા આપડે ભગુડા દર્શન કરીને સુઈ ગ્યા હતા સવારે આરતી કરીને ત્યાંથી નીકળ્યા તા
હા.
એન્ડ આપડે સીધા પછી ઈયાથી બગદાણા બગદાણા દર્શન કરીને આપડે સીધે સીધા કદમ કરી ગ્યા હતા ખબર ઊંચા ડુંગરા ઉપર આપડે ગાડીઓ ચડાવીતી આ
હા હા.
હા હમ્મ ત્યાં ક્યાં ઉચા ડુગરા પર ગાડી ચડાવી અને કમળામાંના દર્શન કરીને ત્યાં પ્રસાદી લીધીતી ત્યાં કેટલી વાર તો આપડે બેઠા હતાને રખડ્યા હતા. અત્યારે ત્યાં આપડે આપડે ખબર હતી આપડે ક્યાં ઓલા ફોટો ક્લિક કર્યા હતા આપડે અ ઓલે ફરે કદમગીરી
હ હ.
હ ત્યાં અત્યારે મારો ભાઈ હમણાં ગયો હતો ને બે દિવસ પેલા તો તે કે ત્યાંનું લોકેશન કે ભાઈ કે આપડા ભેગો ઉલો મારી માસીન છોકરો હતો ને દી એ હમણાં ગયો તો ને મને ફોન આયો હતો મને યાર ત્યાંનું લોકેશન એ કે કોઈ અત્યારે તો થઈ ગયું. કે આપડે ગયા ત્યારે તો ઓછા લીલું લીલું કઈ નતું ઘાસબાસ ને અત્યારે તો વરસાદ થઈ ગયો તેના કા હા વરસાદ થઈ ગયો તેના કારણે અત્યારે તો ત્યાં ઘાસ ને મસ્ત થઈ ગયું મને કે અત્યારે તો કદમગીરી જોયા જેવું લાયક છે. એકે ના રે, શેક સુધી ડુંગરા-ડુંગરા જ શે.
હા હા.
હા ને એન્ડ હામે ઓલુ મોરારી બાબુનું મકાન દેખાતું ખબર આપડે કદમગીરી ઉચ્ચા ડુંગરા ઉપર ચડીયા ત્યાં, ત્યાંથી તો એક અત્યારે તો મોરારી બાપુનો આશ્રમ તો કાઈ ઘટેની એવું ઓય કે મસ્ત દેખાય જાય અને મજા જ આવે કદમગીરી આવે કે
હ હ.
એટલે જાવાનું મન છે, તો તમે સાતમ-આઠમમાં ને આવો એટલે પા છા કદમગીરી જાવું છે, કેમ કે ત્યાં મસ્ત લોકેશન થઈ ગીયું છે.
હા હા એ તો હું કેઈ રજા બજા પાળીએ તો નિરાતના આવીએે. હું તો હે ને પેલા વેલા ભગુડા છે ને લગભગ કેટલા પંદર વરસનો હતો ને ત્યારે પેલ્લી વાર ગયું અતું ને આપડે, આપડે બધાં ભેગા ગયા અતા ને
હાલો આજે પેલ્લી વાર ગયુ અતું ને આવડે આપડે ભેગા ગયા અતા ને, બસ? અહીંયા આવકતે તોમોને આવક કતે તો મને તમે કીધું તું ને આપડે બ હમ. આપડે ત્યાં આપડે ભેગા થીયા ત્યારે ત મે તને કીધું કે ભાઈ ભગુડા જાહુ ત્યારે મને કેજો તે આ વખતે તે ગીયા અતા ને એટલે મે મને યાદ આવ્યું, હું કઉ મારા માસીના છોકરાને કઉ કે ભાઇ કોઈ દોસ્તારને એકના આવો તેને લઈ લો આપડી જોડે તો કે લઈલે લઈલે કે તેમાં શું વાંધો પછી હું કોઉ આ લે શૈલેશ ને કોલ કરું પછી તને કોલ કર્યો તો મે, બાકી અમે લોકો તો અમે તો ઠીક છે, આપડે અમે તો કોલેજ કરીએ પણ અમે એ અમારા ઘરમાંથી તો એક મહિના દિવસમાં એક લોકો એક વ્યક્તિ તો ભગુડા જાય જ, મારો પપ્પા, મારા કાકા સે, તે ગમ્મે એમાથી તો મારો ભાઈ તે ગમે લોકો એક અને એક મહિનામાં એક વખત ભગુડાના દર્શન તો કરે જ અમારે.
અ હ હ
અમારે તો હાલતે સાંજે ભગુડા તો હોય હું લગભગ કટો છઠ્ઠો-સાતમું ભણતો ત્યારે પેલ્લી વખત ગીયો ત્યાર પછી ત્રણ-ચાર વખત જીઆયવો હું. કેમ કે હું તો હોસ્ટેલમાં પેલેથી રઉ એટલે મારું તો કોઈ ભેગું થાય નઈ એન્ડ ઘરે આવું ત્યારે સીઝન કામ ને ઓય ને ઘરનાને કેવાય પણ નઈ કે મારે જાવું છે ને બાકી તો પછી હોસ્ટેલમાં હોય એટલે
ના એટલે હું એ ને લગભગ હું સાતમું ભણતો ત્યારનો હોસ્ટેલમાં છું હજી હુધી હોસ્ટેલમાં જ છ.
હમ્મ
એક વાર ખાલી નવમું હોય ને મેં ઘોધ લાગેલું હતું આપણે દીવની બાજુમાં હે ને
હા, હા, હા. ત્યાં ગવમેન્ટ અ-અ સ્કૂલ હતી હમ્મ-હમ્મ. એનો પાછો હોસ્ટેલમાં વય જજે. હમ્મ. એવું છે ને ભાઈ હું તો જો પેહલેથી હોસ્ટલમાં જ હતો.
કેમ ધોરણથી હોસ્ટેલમાં હતા?
કેમના
તમ કેટલામ ધોરણ
હું લગભગ હું લગભગ સાતમાં-આઠમામાંથી હોસ્ટેલમાં હોય એવી હતો.
અ હ
ખંડેરીમાં લાગે છે ને આપણને?
ત્યાં ઓલો પ્રાચીવાળું ખંડેરી જ ને?
ખબર ને આપડે ખંડેરી પ્રાસી હા, હા, પ્રાચીની ઉપર આયવુ ખંડેરી.
અ હ.
ત્યાં ત્યાં હું લગભગ સાતમા આઠમાં ધોરણમાંથી હોસ્ટેલમા હતો સાત, આઠ, નવ, દસ અને અગિયાર, બાર સાયન્સ કર્યું હતું ત્યાં અગયાર-બાર સુધી હું હતો સીમિત એટલે ત્યાં સુ બાર સુધી મે પૂર્ણ કર્યું અને બાર પછી સીધું મેં કો કેવી એડમિશન લીધું કોલેજમાં બીએસસીમાં.
એવું છે આ તો હું કે આપણી બાજુમાં ખબર છે ઉનાની બાજુમાં ખંડેલા ગામ આવ્યુ?
હા, હા.
એટલે હું કામ કયું ગા ખંડેરી કે ખંઢેરા એટલે હું તમને પૂછ કે પ્રાચીની બાજુમાં આવ્યું ને એમ.
બેરી પ્રાચી ની બાજુ માં આયુ ને ત્યાં ખંઢેરી ત્યાં હતો વી પી ઝાલામાં. એ ને ન્યાં અગિયાર-બારનું, બાર સાયન્સનું કેન્દ્ર નથી. દસમાનું કેન્દ્ર શે એન્ડ અગયાર એલા બાર આર્ટ-કોમર્સનું કેન્દ્ર છે ત્યાંથી અમારે અમાર લોક ઓને સાયન્સની એક્ઝામ દેવા પ્રેક્ટિકલ હોય કે પેપર હોય તે અમારે એક્ઝામ દેવા છેક ડીએમ બારડ છે ને કસ્યા
હા, હા.
ત્યાં જાવું પડતું.
એય આમ છે.
કેમ કે ત્યાં અમારે ખંડેરીમાં ભણતાને ત્યાં કેન્દ્ર નતું પણ ત્યાં શિ ક્ષણ સારું હતું ને તેના કારણે હું એન્ડ મારો ભાઈ હતો તે તેના કારણે હું ન્યાં રહી ગયો એમ ન્યાં શિક્ષણ સારું હતું લોકો, મારે લોકોને તો સાયન્સ અય જુનાગઢ કરવાનું હતું.
હ
જુનાગઢ પણ મારા ભાઈ ના કારણે મારો ભાઈ કે ના ન્યાં સ શિક્ષણ ચારુ છે ને આપડા સર બધા આપડા જાણીતા છે ની કે સારું લાગશે કે રેવા દે ને એ કે ભાઈ કે અહીંયા કર નાખને પીશી તેના કારણે મેં પણ ત્યાં સાઈન્સ કર્યું તું એન્ડ અત્યારે ત્યાં સાયન્સ પૂરું કરીને પછી મે જોકે વા મારો જુનાગઢ નો બાઉદદીન સાયન્સ કોલેજ છે ને આપડે હા હા. ત્યાં મારો બીએસસીમાં વારો આવી ગયો હતો, પણ મારે બારું નતું જવું કેમ કે ઘરે કઈ કામ હોય એન્ડ અહિયા માણસો મૂકવા પડે ને મારે ન્યાં જુનાગઢ કોલેજ કરવી હોય એના કરતા હ અયા કોલેજ કરું દવ ક્યારેક કામ હોય ઘરનું તો ક્યારેક કામ કરવા તાય એટલે હુંયા એડમિશન લઈ લઉ બાકી મારા ઘર ના આવે તો મારા પપા એને કીધું ભાઈ તારે જ્યાં એડમિશન લેવું હોય ત્યાં લઈ લે ઈ કે વાંધો નય હું કોને એવું કઈ ઘરે ને ઘરે રવ ને હું કામ કરવા લાગુ ક્યારેક એટલે
એવું છે.
હમ બાકી તો મારે હોસ્ટેલમાં જવાનો તો શોખ હતો જ કેમ હોસ્ટેલમાં આમ પેલે થી હોય હો ટેલ મા ટેવાઈ ગયાશે પેદા થવાથી એટલે હવે તો ઘર કરતા હોસ્ટેલમાં વધારે મજા આવે એમ.
એટલે હોસ્ટેલમાં તો ક્યારે મજા આવે ખબર છે આપડે હું કેય દોસ્તાર બધા ભેગા હોય ને તો મજા બાકી તો આપડે હું કે એકલા રેતા હોય તો એટલે મજા ન આવે એમ.
હા એકલા એકલા રેતા હોય તો મજા ન આવે. પણ અત્યારે તો જો કે હ અંયા ગામમાં પણ અત્યારે તો બે ત્રણ દોસ્તારું જ હોય. પણ વેકેશન પડે ને ત્યારે બધા આવીએ એટલે હું હોસ્ટેલમાં હોય તો બધા વેકેશન માં જ હારે આવીએ. એન્ડ પાસા વેકેશન ખુલતા બધા વયા જાયએ એન્ડ અત્યારે તો કોઈ હોય ન તો મજા ના આવે ટાઈમ પણ ના જાય.
એવું સ.
અત્યાર તો હજી જમી જમી કાલવી નિરાતનો બાલ્કની માં બેઠો તો ત્યાં તમારો કોલ આવ્યો.
એમ સે.
હમ. હવે પાછા ક્યારેક આવોતો તમે આપડે ભગુડા બગુડા પાછા કદમગીરીને જવાનો પાછો પ્લાન ગોઠવીએ.
હા હા એ તો
હા એતો હમણાં જ વાંધો નય તો આવો હમ વાંધો નય તો આવો એટલે કોલ કરજો લો
હા હાલો કઈ